હાલો, મજામાં તું કેમ
હું પણ હું પણ મજામાં છું.
જમી લીધુ.
જમી જમી લીધું. તું એ જમ્યું?
હા હું પ જમી.
બધું કામ વામ થઈ ગયું.
હા થઈ ગયું સોહેલી હતી હજુ.
અરે યાર બઉ કંટાળ આવ્યા કરે છે ચાલ ને કઈ જ જવાનું પ્લેન બનાવીએ આપણે.
ક્યાં ચાલે આપણેે?
દાદરા ગાર્ડ તુઅ દાદરા ગાર્ડન તુંએ જોવું જોયું
આ તો મને બવ જમે છે આ બહુ મજા આવે છે મને તો.
ચાલ ને આપડે ત્યાં જઈએ.
ચાલ તો.
મમ્મી પાપા ને બોલ પછી જઈએ.
હા તું બોલ આપની મમ્મી પપ્પાનું હું તો બોલી દીધું. બોલવા.
મેં પણ પરમિશન માંગી લઉં પછી તને બતાવ.
હા બધા દોસ્તનું દોસ્તનું ભી કહી દીજે.
બધા મિત્રો ને કઈ તું પણ કહી દેજે તારા બધા મિત્રોને.
તને કય કયું ગાર્ડન જોયું છે વાપીમાં
આ મીરસો જોયેલી હતી ને દાદરા તરે દમણ પણ ગેલી હતી જમપુર જમપુર ભી ગયેલી હતી બઉ વધુ ગાર્ડન જોયલી મેં તો તું ક્યા ત્યાં ગયલી ગય
પણ હવે એ અહં જવા માટે મજા નહી આવતું બીજું ી કઈ જગ્યાએ જઈએ વાપીતી બહાર
તો પહાડી લાકા ચલીએ
હ તિથલ જઈએ
નીની તિથલ ની મજા આવે
પણ તથું બહુ સારું જગ્યા છે ઘુમવા માટે
હા તો છે લેકન ની મજા આવે ત્યાં
થોડું દૂર છે બસ તો તું બોલ કો કઈ ગાર્ડનમાં જઈએ આપણે
જ્યાં પહાડ પહાડ હોય અને સુંદર સુંદર ફૂલ હોય ત્યાં ચલો
એવી જગ્યા ક્યાં હશે
હ
પારનેરા તું એ પારનેરા ડુંગર જોયું છે
ની ની જોઈ
બહ સારી જગ્યા છે ત્યાં જઈએ ને આપડે
અ કાટલા ઘંટા લાગે કેટલા ઘંટા લાગે ત્યાં જવાનું
ઠીકે છે મને પણ જોવું પડશે કેટલું કલાક લાગશે ત્યાં જવા
હમ ઠીક જોઈ રે તો તો બતાવો મને પણ
હવે હજુ તો વરસાદ પડ મોસમ થઈ
હા બોઉ વરસ વરસાદ તો થાય ની ને
એ વરસાદ નો મોસમ મૌસમ છે એટલે ને
હા ઓ તો છે
પછી આપણેે જઈએ
હા ઠીક વરસાદ પછી ચલીએ આપડે હા ઠીક હજુ તો બોઉ બરસાદની થાય છે ને થોડુંક થોડુંક થાય અને રૂકી જાય
વરસાદ તો પડે જ નહી શું બોલીએ વરસાદમાં
છે અને
આજે તો થોડું પ આજે તો થોડું પૈડું પણ છે પણ એટલા એટલાથી કામ નઈ ચાલે ને લગાતાર વરસાદ પડવાનું બહુ જરૂરી છે
સાત પડે તો મને બહુ ઘીણ આવે નીચે જવાનું
મને તો વરસાદ ગમે છે વરસાદ નહી પડે તો પાણી ક્યાંથી આવે
અ કાય હગગી દેતે આ બોઉ જ લાગે મને નીચે જવાનું
વરસાદ પડે છે અને ફર સૂક જાય છે તો અચ્છા લાગે છે
હા એ તો છે પણ વરસાદ પડવું પણ જરૂરી છે ને તું તને ખબર છે મુંબઈ મુંબઈમાં પાણીનું કેટલું એ થઈ ગયું છે કમી
ઓ થેન્ક યુ
વરસાદ પડશે તો જ પાણી આવશે
કોલ કરીને બતાવે તીન વરષ થ તીન દિન થઈ ગયું અને પાણી નહીં આવે છે મારા ઘરે
તેજ તો બોલું છું એટલે વરસાદ પડવું બોઉ જરૂરી છે
ત્યાં તો પાણી માટે દુઆ માગે તો બોઉ વરસાદ થઈ થયેલી છે ત્યાં
વરસાદ માટે પ્રે કર્યુ છે કે
હા પ્રે કરીએ તો બહુ વરસાદ થયેલી
હા આ અહંયા પણ એક દિવસ થયેલું હતું એું. ક્યાંય પ્રે કરવામાં આવેલું હતું.
તો મી થાયને વારીસ અજુ પણ મારા તો ગા મારા તો ગમાં બહ વર્ષ સાફ થાય હજુ.
ગાંમાં તો જવા જરૂરી છે ત્યાં ખેતી થાય છે અગર જો વરસાદ નહી પડશે તો બધા ધાન વાન સુકાઈ જશે ને બહુ નુકસાન થઇ જશે ખેડૂતોનું.
બહુ નુકસાન થાય.
પતાની ખબર નથી. આ વર્ષે વરસાદનું એટલું કેમ છે. હ તું ગયા વર્ષે જોયેલું મે માં જ વરસાદ પડી ગયો હતું મે મહિનામાં જ.
મે મહિનામાં અને મારા ભાઈ નું કામ પણ રોકી ગયું. હજુ વરસાદ નહી થાય તો આનું કામ પણ નહી આવે. આ નવટંકી કરીને વાપી આવી ગય વાપસ આમ જવાનું નામીલી લ આ કરે. મારો મોટો ભાઈ.
એ કયું કામ કરે છે.
સિન કા એસી એસીનું કામ કર્યા કરે
એ કામમાં તો બહુ પૈસા છે પણ સારા રીતે સારી રીતે કરે તો જ મળે.
હ તો સારા રીતે તો નહી કર્યા કરે જાય ફર ભાગી આ ક કામ નની મળે મને.
એવું કેમ કરે છે.
મળે છે અને ફિટિંગ નહી મળ્યા કરે તો હુંું કરું ત્યાં રહીને
તો તારી મમ્મી એને સમજાવ્યું નથી.
મમ્મી ક ના બેલ્ટ સ માારિયા હલો અવાજ નઈ આવતી છે કે. અમારા ભાઈ જાય છે ને તો મોબાઈલ મામાંગ્યા કરે.
બસ થોડી દેર વાત કરી લે મારા થી.
હ કે છે હું જાઉં છું પપ્પા તૈયાર થઇ ગયા એના હોટલ પર જવા માટે. તમે કહી છું તને આજુ રુકી જ ત થોડીક દેર ઓર વાત કરેલું તો હું દેવ છું.
બધા તારા ભાઈ ને સમજાવ્યું નથી તારી મમ્મી એ.
મારી મમ્મી એ સમજાવી નથી ડાયરેક્ટ મારી માર્યા
એ નહી મારવાનું. ને સમજાવવાનું એની સારી રીત તો એ સમજે ને.
સમજાવા નહી સમજ આવે તો એને મારીને સમજાવે.
નની નહી એવું નહી કરવાનું હોય એ તો ખરાબ વાત છે, મોટા છોકરા ને મારવું નહી જોઈએ.
તો તુંય જા કે સમજાય પાડવાનું. બો બોલ્યા કરે આ મારા નાનો ભાઈ તો આટલો હોશિયારી મારે જવું
તો તું એક દિવસ મારી મારી પાસે કોલ કરજે મે તારા મોટા ભાઈને સમજાવી દઉં.
હા તો કોલ કરી દઉં અને સમજાવી દે. મારા નામનો ભાઈ ને તને મારી આ
નાનો ભાઈ તો એવો જ હોય છે, મારો પણ નાનો ભાઈ એવો જ છે. મને બહ બહુ પરેશાન કરે છે, એ તો
બહ સારી મારે છે.
એ તો મારી જે નાની બેહેન છે, ને એના પૂરા ચહેરાને. ગાળી નાખ્યું છે, નોચી નોચી.
મારા નાનો ભાઈ. તો મારા મોટા ભાઈ ને મારીને રોડ આવી
એ એ એ એ કોઈ થી ડરતો નથી.
આવીને જ્યારે
કેમ એવું કરે છે, થોડ દેર વાત કરવા દે ની એને બોલ.
હજુ તીનની બજે આ મોબાઈલ ચલાવવા માટે માંગ્યા કરે છે.
તું પણ એક પર્સનલ મોબાઈલ ખરીદી લે ને પછી વાત કર. મારી હાથે.
હા હા ઠીક.
તું કોઈ જોબ વોબ નહી કરતી છે. હ મને પણ કોઈ જોબ જ. ની મળતું છે, શું કરું મેં.
હા.
મારી મારા માટે કોઈ જો શોધ તું.
હા હા ઠીક.
કોઈ તારી મિત્ર ને.
હા ઠીક
હા ઠીક છે,